હલો મિત્ર
નમસ્કાર મિત્રો બોલો હારું છું મિત્રો બોલો ની
તમે જમી લીધું મિત્ર?
હા હું જમી લીધું મિત્ર
તમારી તબિયત કેમ છે મિત્ર
સારીછ છે મીત્રો રહે બે તો.
હા તો મિત્રો તમારી પાસે હમણાં ટાઈમ ફી છે.
હા મિત્ર ટાઈમ ફ્રી છે.
તો મિત્ર આપણે આજે એક રમત ગમત અને ફિટનેસ નામના વિષય પર ચર્ચા કરીએ.
હા મિત્ર બોલો ને
હા મિત્ર રમત ગમત જે છે તે આપણ ને જીવનમાં ઘણો ઉપયોગી ઉપયોગી છે અને ફિટનેસ તેમાં ખાસ કરીને રમત ગમત અને ફિટનેસ એ ઘણો જરૂરી એવો વિષય છે. એવું હા તમે માનો છો
હા મિત્ર માનુ છું ને
અને રમત ગમત અને ફિટનેસ આપણા જીવનો મહત્વનો ભાગ છે. શરીર સ્વસ્થ અને તંદુરસ્ત માં મન માટે નિયમિત કસરત ને રમત ગમત ની ખુબ જ જરૂરી છે આજના સમયમાં ઘણાં લોકો અભ્યાસ નોકરી અને મોં મોબાઈલ પણ વ્યસ્ત રહે છે. તેથી શરીર અને પૂરતી કસરત મળતી નથી. મન રમત ગમત આપણ ને સક્રિય અને તંદુરસ્ત રાખે છે બરાબર છે મિત્ર
હા મિત્ર બરાબર બરાબર
હા મિત્ર અને આપણે રમત ગમત રમવાથી... રમવાથી શરીરની શક્તિ, સહન શક્તિ અને અને સહન શક્તિ જેવી શક્તિઓમાં વધારો થાય છે. સાથે મન પ્રસન્ન રહે છે અને તણાવ ઓછો થાય છે. ક્રિકેટ, કબડ્ડી, ખોખો, ફુટબોલ વોલીબોલ અને બે બેડમિન્ટન, દોડ જેવી કહરત કસરત તથા રમત ગમતો રમત ગમ તો શરીર માટે ખૂબ જ લાભદાયી છે અને યોગ્ય યોગ અને નિયમિત રીતે યોગ વ્યાયામ પણ ફિટનેસ જાણવા માં ખુબ જ મદદરૂપ છે બરાબર મિત્ર
હા મિત્ર તમે બરાબર છે મિત્ર
હમ્મ મિત્ર અને રમત ગમત થી શિસ્ત સમય મહત્વની ટીમ ટીમ ભાવના અને નેતૃત્વ જેવા સારા ગુણો વિકસે છે જેથી જીત કે હાર થાય તેમાં આપણને સહન શક્તિઓ મળે છે માનસિક રીતે સહનશક્તિ મળે છે અને જીત હારને સમાન રીતે સ્વીકારવાની ભાવના પણ રમત દ્વારા જ શીખવા મળે છે અને બાળકો અને યુવાનો રમત ગમત માં રમત ગમત ખુબ જ જરૂરી છે કારણ કે તેમના શારીરિક અને માનસિક વિકાસમાં મદદરૂપ બને છે ફિટનેસ એ માત્ર કસરત પૂરતી નથી, સંતુલિત આહાર પૂરતી ઊંઘ. પૂરતું પાણી પીવું, એ ખરાબ અને ખરાબ આદતથી દૂર રહેવું એટલુ એટલું જ જરૂરી છે. જે રોજ ઓછામાં ઓછા આપણે ત્રીસ મિનિટ. ચાલવું અથવા કસરત મ, કસરત તો કરવી જ જોઈએ જે આપણા શરીર માટે ઘણું ઉપયોગી છે, બરાબર છે મિત્ર,
હા મિત્ર બરાબર છે.
અને રમત ગમત એ ફિટનેસ ખુબ સફળ અને જીવનમાં સફળ થવાની જીવનની ચાવી છે એમ પણ કહી શકીએ દરેક દરેક વ્યક્તિએ રોજિંદા જીવનમાં રમત ગમત અને કસરત પર ધ્યાન આપવું જોઈએ. સ્વસ્થ શરીર, સ્વસ્થ શરીર શરીર માં જ સ્વસ્થ મન વસે છે એવું કહેવામાં આવ્યું છે. તો એવું કેવાયને કે મનમાં આપણ ગંદા વિચારો એવું આવે એને કાઢવા માટે આપણે કસરત કરવી જોઈએ. જેથી આપણે સ્વસ્થ મન, મન સ્વસ્થ રહે છે. તો સ્વસ્થ વિચારો આવશે એવું માનવું છે, બરાબર છે મિત્ર
હા મિત્ર બરાબર છે.
ને આપણે જાણીએ છીએ કે રમત ગમત ને ફિટનેસ આપણે રો જિંદા જીવનનું ખૂબ જ મહત્વનો ભાગ છે. સારું સ્વાસ્થ્ય એ જીવનની સૌથી મોટી સંપત્તિ છે, આપણે જાણીએ છીએ. બરાબર છે મિત્ર.
હા બરાબર છે મિત્ર.
આપણે જોઈએ છે કે રમત ગમતમાં હવે, સવારમાં ઘણા લોકો ફિટનેસ માટે એમજ દોડવા માટે અથવા જોગિંગ કરવા માટે, બહાર નીકળે છે તે કંઈ એમ જ નથી નીકળતા એમને ખબર છે કે, આ રમત ગમત તથા જોગિંગ જેવી પ્રવૃતિઓ, શરીર માટે ખુબ જ લાભદાયક છે, બરાબર છે મિત્ર.
હા બરાબર છે મિત્ર.
હા મિત્ર અને આપણે હજુ એક વાત છે કે આજના આધુનિક યુગમાં લોકો મોટા ભાગે મોબાઈલ ને કમ્પ્યુટર અથવા ટીવી, સમય પસાર કરે છે જે ઘણો ઘણો, રહસ્ય રહસ્યમય વિષય છે કે તે બધા હવે, દોડવાનું વગેરે છોડી દીધું છે જેના કારણે સ શારીરિક પ્રવૃતિઓ ઓછી થઈ જાય ટીવી સામે સમય પ્રસાર કરવાથી. જેના પરિણામે સ્થૂળતા, ડાયાબિટીસ, હૃદય રોગ, વગેરે અન્ય બીમારીઓ. જો બીમારીઓનું જોખમ વધી ગયું છે નિયમિત કસર નિયમિત કસરત કરવાથી આપણને, આપણ ને મિત્ર સમ સમ અસમસયા ઓથી બચવામાં મદદરૂપ કરે છે તમે મિ મિત્ર આના વિશે કઈ જણાવસો રમત ગમત વિશે
હા મિત્ર હું થોડું જણાવિસ રમત ગમત આપણ ને આપણને શ્રેષ્ઠ સમય નું મહત્વ મહેનત ટીમ વર્ક અને નેતૃત્વ જયા સારાતમ શીખવે છે મિત્ર જીત અને હાર બંને ને સમાન રીતે સ્વીકારે છે મિત્રો આજના સમયમાં ક્રિકેટ ફૂટબોલ એવું ઘણા બધા છે, ને મિત્રો એમાં રમત ના ઘણી બધી રમતો આપણે લોકપ્રિય બની ગઈ છે, જેમકે આપણે ભારતમાં જ જોઈએ તો ક્રિકેટ એ કેટલું કેટલું મહત્વનું ક્રિક એ ગુરૂપૂર્ણ બનાવે છે, મિ મિત્ર તેમાં રમવા માટે કેટલું પ્રેરણા રૂપી થાય છે, કેટલા બધા સપોર્ટર્સ તેમાં થાય છે, તને ખબર છે વિદ્યાર્થીઓ તો ને જે વિદ્યાર્થીઓને દર રોજ થોડા સમય રમત ગમત માટે ફાળવો જોઈએ રમત માત્ર મનોરંજન નથી પરંતુ સારા સ્વચ્છ અને ઉજ્જવળ ભવિષ્ય છે. હું તો એટલું જ કહીશ કે મિત્રો તંદુરસ્ત શરીર માં જ તંદુરસ્ત મનંવ શ છે મિત્ર તેથી જ આપણે સવ્ નિયમિત રમત ગમત માં ભાગ લેવું જોઈએ મિત્ર
હ બરાબર છે, મિત્ર તમે જે વાત કહી તે એકદમ બરાબર છે. તમે જે કહ્યું એ એકદમ બરાબર છે ને બધા એ રમત ગમતમાં ભાગ લેવો જોઈએ અને અન્ય રમત ગમત જેવી કે ક્રિકેટ, કબડ્ડી, ખોખો, ફૂટબોલ, હોકી વોલીબોલ અને બેડ બેડમિન્ટન જેવી અને તર તરવાની રમત ગમત જેવી રમતો શરીરને મજબૂત બનાવે છે. રમત ગ રમત ગમત રમવાથી શરીર ની શક્તિ સહનશક્તિ અને ચપળતા વધે છે. સાથે મન પ્રંસન્ન રહે છે. એટલે માનસિક શાંતિ મળે છે, અને આજના સમયમાં માનસિક શાંતિ એ ઘણા લોકો ઘણા લોકોની સમસ્યા છે, જે જેઓને માનસિક શાંતિ નથી મળતી માટે માનસિક શાંન શાંતિ માટે આપણે આવી રમત રમતો રમવી જોઈ એ અને મોબાઈલ માં થોડું ઓછું ઓછું ટાઈમ પસાર કરવો જોઈએ અને રમત ગમતમાં પણ ટાઈમ પસા પસાર કરવો જોઈએ રમત ગમત થી વ્યક્તિમાં આત્મવિશ્વાસ તેનું પાલન થાય છે મહેનત, નેતૃત્વ અને ટીમ ભાવના જેવી સંન સારા ગૃહો નો વિકાસ આવે છે. અને અને બીજું મિત્ર આપણે જાણ જાણીએે કે ફિટનેસ જાળવવા માટે રમત રમત રમવી પૂરતી નથી દરો જ યોગ પ્રાણાયામ તથા ચાલવાની વ્યાયામો કરવી જોઈ એ છે. ને ખોરાક તો આપણે વાત કરીએ એમ ખોરાક નું પણ સંતુલિત પ્રમાણે લેવું જોઈએ ફાસ્ટ ફૂડ જેવા નું સેવન થોડું ઓછું કરવું જોઈએ જેથી આપણું શરીર ની ફિટનેસ જાળવાઈ રહે અને રમત ગમત માટે રમત ગમત વિદ્યાર્થીઓ માટે તો ખાસ કરીને રમત ગમત એ મહત્વનો વિષય છે, નિત્યથી વિદ્યાર્થીઓના શરીર અને મન બંને બંને શરીર અને મન બંને તંદુરસ્ત બની રહે વિદ્યાર્થીઓ રમત ગમત પૂરતું સારું પ્રદર્શન કરી રાજ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દેશનું નામ પણ રોશન કરી શકે છે રમત ગમત ક્ષેત્ર આજે પણ સારી કારકિરદી બનાવે છે જેમાં કે સુનીલ છેત્રી ફૂટબોલમાં ફેમસ છે તેમાં તેમજ ઘણા ઘણા એવા રમતવીરો આપણા દેશમાં છે પણ હજુ પણ આપણે રમત ગમતમાં ઘણા પાછળ છે જેથી આપણે ઓલમ્પિક લેવલે રમત ગમતમાં સારા એવા પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ લાવી શકી નીરજ ચોપડા એક ગોલ્ડ મેડલ લાવ્યા છે જેવા જે એવી રીતે આપણે પણ રમત ગમતમાં મહેનત કરીને સારી સારું એવું દેશનું નામ રોશન કરી શકયે છે અને અને અને બીજું કહી શકાય કે રમત ગમત એ ફિટનેસ સ્વસ્થ અને સુખી છે તમાર શું કેવું?
હા મિત્રો તમે બરાબર જ કીધો છ હું પણ થોડું જણાવો તમને રમત રમાંતી પણું શરીર મજબૂત બને છે હાડ અને સ્નાયુઓ મજબૂત રહે છે મિત્ર રોગક્ષ રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને હૃદય સ્વસ્થ રહે છે નિયમિત રમમાંથી સ્થૂરતા ડાયાબિટીસ અને બ્લડ અનેકથી આપને બચી શકાય આટલી બધીપ આપના માટે ફાયદાકારક છે રમત એજ તમને ખબર હશે રમત ગમત માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે રમત રમવાની તનાવ ઓછો થાય છે મિત્ર મન રહે છે અને આત્મવિશ્વાસ વધે છે ખેલાડી હંમેશા હિંમત ધીરજ અને સાહા સકારાત્મક વિચાર સકની રાખવું જોઈએ મિત્ર તમે તમે આના વિશે શું
હા અંતમાં એટલું કહી શકાય કે રમત ગમત ફિટનેસ અને સુખી અને સફળ થવાનો જીવનનો આધાર છે દરેક વ્યક્તિ તરજ થોડો સમય રમત ગમત અથવા કસરત માટે આવું જોઈએ બરાબર ને મિત્ર
હા બરાબર
સ્વસ્થ શરીર મનથી જીવન માં સફળતા પ્રાપ્ત કરી શકાય છે તેથી જીવન જીવન સોવે ફિટ રહો હિટ રહો નો સંદેશ અપનાવી તંદુરસ્ત જીવનનો સંકલ્પ કરવો જોઈએ અંતે આટલું જ કેહેવા માંગીશ મિત્ર તો તમા તમારો તમારો ખુબ ખુબ આભાર મિત્ર મારી વાત સાભળવા માટે અને ચર્ચા વિષય કરવા માટે
વેલકમ